હેલો.
હા, આજે શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ અ મજામાં છું, આપ કેમ છો?
બસ સારું હો કે, એકદમ સારું. હા, હા. તો આજે આપણે શું સારી આદતો?
હા.
હા, એના વિશે આપણે થોડી વાત કરી લઈએ. બરાબર ને. હા, હા, સારી યાદ તો. હા, જીવનમાં ખુબ જરૂરી છે.
હા, એ તો ખુબ જ જ સરસ અને જીવન માટે જરૂરી વિષ છે, કારણ કે વ્યક્તિનું જીવન ઘણી હ. અ સુધી અનેની આદતો પર આધારિત હોય છે ને.
હમ, હા.
આદત નાની વસ્તુ લાગે, પણ એ રોજ-રોજ જીવનમાં સર. કરે છે, સારી આદતો જીવનને સુંદર. વ્યવસ્થિતતાને સફળ બનાવે છે, કોઈ વ્યક્તિની. પહેચાન ફક્ત એના શબ્દોથી નહી, પણ એની આદતો સ્વભાવ, વર્તન અને દિનચર્યાથી પણ થાય છે.
હા. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો, તમારી સારી આદત એની સાથે તમારો સારો સ્વભાવ.
હ.
બહુ જરૂરી છે, અને વ્યક્તિને બહુ સફળ બનાવે છે. જો તમે સારી તમારી આદતોને, તમારામાં ગમે તેટલી આવડ હોય, પણ જો સારી આદતને સારો સ્વભાવ નહીં હોય, તો લોકો તમને અપનાવશે નહી. આપણને, અને આપણને આ ત્યાંથી આપણે અ કોઈ પણ ઊંચી પોસ્ટ ઉપર કે, કોઈ એવી તારી એ આપણું છાપ પણ નહી પડે તો સારો સ્વભાવને સારી આદત એ જીવનમાં ખૂબ જરૂરી છે એ એવું નથી કે આપણે બહાર જ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા જઈએ આપણા ઘરમાં પણ આપણે જોઈએ છીએ કે આપણી સારી આદતો હશે. તો આપણે આપણા ઘરને ખુબ સુંદર બનાવી લેશું.
એસ સારી આદત એ હતીલી એવી રોજિંદા વર્તનશીલ જે આપણા શરીર મન સ્વભાવ અભ્યાસ કામ અને સંબંધો માટે લાભદાયક હોય છે. આ જેમ કે વેળ ઉઠવું સ્વચ્છતા રાખવી સાચું બોલવું વડીલોની આદર કરવું સમય નો સદઉપયોગ કરવો નિયમિત અભ્યાસ કરવો. સ્વસ્થ આહાર લેવો આરામ કરવો બચત કરવી નમ્રતાથી બોલવું, આ બધી સારી આદતો છે ને આને એટલી સારી આદત કેવલ એક દોન વસ્તુ નહી પણ જીવનની ઘની બાજુ શું સાથે જોડી લે છે આદત વ્યક્તિ ના ચરિત્ર ની આ કાર આપે છે.
હા ચોક્કસ ચોક્કસ એમાં તમે આજે કીધું કે આપણે પરિવારમાં આપણે જોઈએ છીએ. તો આપણે સવારે આપણે ઉઠવાની આદત થી જ આપણે જોઈએ છે તો જો સવારે આપણેે વેલા નહી ઉઠીએ. તો બધું જ આખૂબ બધું ખોરવાઈ જશે આપણું પાછળનું બધું જ કામ એટલે વેલું ઉઠવું એક સારી આદત એક પેલા પેલી તો એક આદત એજ છે કે વેલું ઉઠવું. જો આપણે વેહેલા ઉઠશું તો આપણા બાળકો પણ વેલા ઉઠશે અને આપણે નિયમિત હશું તો આપણા બાળકો પણ નિયમિત થશે. અને ઈ એ ને લાઈફમાં આગળ પ્રોગ્રેસ કરી શકશે. પણ જો અને સ્વભાવ સ્વભાવ પણ આપણે જોવો પડે છે. કે આપણા ઘરની અંદર જો આપણો સારો સ્વભાવ હશે તો આપણા આપણા વડીલોને માન આપીશું.
આપણે એને હરેક ચીજ જે જરૂરિયાતની હોય છે એ આપણે એને મદદ કરશું. એને કઈ પણ જાતનો પ્રોબ્લેમ હશે તો આપણે એ સોલ્વ કરીશું. અને પરિવારને એક એક સાથે જોડીને રાખી શકીશું. નીતર આપણેે શું થશે ઝઘડા થશે પરિવારમાં જો આપડી સારી આદતો અને સારો સ્વભાવ નહી હોય તો ઝઘડા થશે. આપડણે મોટે ભાગે જોઈએ છીએ. કે આ સ્વભાવ અને આદત એને લીધે જ મોટે ભાગે પરિવાર માં ઝઘડા થતા હોય છે.
તો એ.
સાર આજે તે જ લ રોજિંદા વર્તનશીલ જે આપણા શરીરમાં સ્વભાવ અભ્યાસ કામ અને સંબંધો માટે લાભદાયક હોય છે જેમ કે વેળે ઉઠવું સ્વચ્છતા રાખવું સાચું બોલવું. અને જો વ્યક્તિ સારી આદત તો અપનાવે છે તો એનો દિવસ વ્યવસ્થિત જતો હોય છે એનો સ્વાસ્થ તે સારું રહે છે અભ્યાસ અથવા કામમાં ધ્યાન રહે છે સંબંધો સારા રહે છે. અને એ જીવનમાં આગળ વધવા લાયક બને છે ને તો ઉલટ અસર થાય કે ખરાબ અતું. અને અસર થાય કે ઉલટ આળસ ગંદગી સમય બરબાદ ખરાબ સ્વાસ્થ્ય અભ્યાસમાં કમજોરી પૈસાની બરબાદી સંબંધોમાં તનાવ આ બધું હોવી શકે છે
હમ્મ
પાણી અને એ એટલે આદતું જીવન બનવાવી પણ શકે અને બિગાડી પણ શકે
હા એજ તમે એમાં આ જે કીધું એમાં એક જે સાચું બોલવું એ એક બવ સારી આદત છે કે સાચું બોલે ને તો કોઈ પણ માણસને કઈ છુપાવવું નથી પડતું તમે કોઈ પણ કામ કરો છો કે કોઈ પણ આપણને નાના બાળકો છે તો સ્કૂલ માં જે કઈ પણ થાય એ મમ્મી ને બધી સાચી સાચી વાત કરે કદાચ એને કોઈ પનિશમેન્ટ મળી હોય તો એ ઘરમાં સાચી વાત કરે તો એ બાળકને એની મમ્મી સુધારી શકે અને એને સારા એવા પાછું સારું એવું શીખવી શકે પણ જો બાળક જૂઠ્ઠું બોલતું હોય અને એને મમ્મી એને સપોર્ટ કરે તો એ બાળક કોઈ દિવસ આગળ વધી શકે નહી એટલે સત્ય બોલવું સા સાચું બોલવું એ એક એક સારામાં સારી આદત છે જે માણસ ને વાત વાત માં જુઠ્ઠું બોલવાની આદત હોય ને એ પછી શું થાય આગળ જતા તો એ પકડાાય જ જવાનું હોય એનું જૂઠ છે એ કોઈ દિવસ એમનેમ રેવાનું નથી પકડાય જ પછી એનું શું લોકો એને કામ નહીં આપે એની કોઈ વાત ઉપર રે એના ઉપર વિશ્વાસ નહીં કરે અ એ બધું થાય કારણ કે પછી એમ થઈ જાય કે આ તો માણસ જૂઠું જ બોલે છે કદાચ એ સાચું બોલશે ને તો પણ એવું જ લાગશે કે આ વ્યક્તિ તો જૂઠું જ બોલે છે એટલે સાચું બોલવું ને એ તો એક સારામાં સારી આદત છે હમ્મ
અને સમય પર ઉઠવાની આદત બી હોય છે ચલો હવે એક એક સારી આદત વિષય પર કરવીએ પહેલી આદત
હમ્મ
ઉઠવાની આદત ઈયે છે વહેલા ઉઠવા એતો દિવસ સારો શુરુ થાય છે સાવરણી સમય શાત તાજગી ભરો અને ઉપયોગી હોય છે વયલા ઉઠનાર વ્યક્તિને વ્યાયામ પ્રાર્થના વ અભ્યાસ ઘરકમ અથવા પ્લાનિંગ માટે વધારે સમય મળે છે હા જે લોકો માટું ઉટે છે એ લોકાનો ઘરી વાળ ઉતાવળ થાય કામો લેટ થાય અને દિવસ અવ્યવસ્થિત જ હોય છે અને સવારની સાચી શૂરઆત આખા દિવસ પણ અસર કરે છે
હા એ તો એવું થાય છે કે જો સવારે આપણે કામ મોડા ઉઠીએ એટલે બધા જ કામ પછી લેટ લેટ થતા જાય પછી આપણેે ઉતાવળ થી કોઈ પણ કામ કરવા જઈએ એટલે એ કામ બગડે જ છે એ પછી આપણેે તમે ઓફ ઓફિસનું કોઈ કામ હોય કે ઘરનું કોઈ કામ હોય આપડણે પણ ઉતાવળ થી જો રસોઈ બનાવવા જઈએ તો પછી એ સારું બનતું નથી અ ફટાફટ એમ થાય કે હા મોડું થઈ ગયું છે મોડું થઈ ગયું છે એમાં જ જેમ જેમ જલ્દી બનાવવા કરીએ એમ એમ આપડા કામ બગડતા જાય છે એટલે એ પણ એક બહુ જરૂર છે સવારે વેલા ઉઠ વાની આદત એ પણ બહુ સારી આદત છે.
હા અને સ્વચ્છતાની આદત બી બહુત ઘણી સા સારું આદત હૈના સ્વચ્છતા સ્વાસ્થ્ય અને સ બેજ જીવન નો આધાર છે રોજના આવું સાફ કપ કપડાં પહેરવા ઘર સાફ રાખવું હાથ ધોવું નખ કાપવા આસ પાસ સફાઈ રાખવી આ બધું ખૂબ જરૂરી છે. આ સ્વચ્છતાથી રોગોથી પણ બચી શકાય છે અને શ્વાસ વ્યક તી જોવામાં પણ સારા લાગે છે એના પ્રત્યે લોકોમાં સન્માન પણ વધે છે.
હા સ્વચ્છતા તો અ ખૂબ જરૂરી છે ને હવે તો આપણા દેશમાં પણ જો થોડુંક આ સ્વચ્છતા અભિયાન ચાલુ થયું છે. આપણા ઘરમાં તો આપણે રાખીએ છીએ પણ બધા શું કરતા તા આપડે કે બધા કચરો લઈ લઈને બહાર ફેંકી દેતા હતા પેલા તો ઢગલા થઈ જતા હતા. તા પણ હવે જે આ સ્વચ્છતા અભિયાન આપડે ચાલુ થયું છે કે તો રોજ કચરાની ગાડી આવે છે એમાં જ બધા કચરો ફેંકે છે તો આપણી આજુબાજુ નુ વાતાવરણ પણ સ્વચ્છ રહે છે. ઘરની આજુબાજુ પણ ગંદકી થતી નથી ને એને લીધે શું છે મચ્છર કે એવું બધું થતું નથી આજે આપણે જોઈએ છીએ કે અ મચ્છરને લીધે કેટલા બધા રોગો થાય છે મેલેરિયા છે કે ડેન્ગ્યુ છે. કે કે એ બધા જે રોગો છે એ ગંદકીથી જ થાય છે. તો સ્વચ્છતા બહુ જરૂરી છે એમાં અત્યારે તો ચોમાસું છે તો ખાબોચીયા ભરેલા રહેશે તો એમાં જો ગંદકી ઘણી બધી થાય છે. એ છે આપ
તે જે આદત મને હ સમય પાડવાની બી આદત જરૂરી છે ને ખૂબ મહત્વની છે. કે સમય વ્યક્તિ પર કામ કરે છે એ વિશ્વાસનીય બને છે સ્કૂલ, ઓફિસ મીટિંગ, કામ, અપોઈન્ટમેન્ટ, બધી જગાએ સમય પાળવો જરૂરી છે. વેળ કામ પૂર્ણ કરનાર તો કરનાર વ્યક્તિ પર લોકો ભરોસા રાખે છે. અને સમય પાડવો એટલે બીજાનો સમય નો પણ આદર કરવો છે.
હા સમય સર બધું કામ એજ ટાઈમ ટુ ટાઈમ બધે પહોંચવું પડે છે.
તો જ તમારો સક્સેસ થાવ તમે નહીતર એ પછી કોઈ જગ્યાએ આપડે સક નથ થતા નથી.
અને નિયમિત અભ્યાસ અને મહેનત કરવાની કે આદત બી એટલી જ મહત્વની હેને વિદ્યાર્થીઓ માટે ક નિયમિત અભ્યાસ ધ્યાનથી સમયું સમય પર હોમવર્ક કરવાનું પ્રશ્ન પૂછવાની આદત પુસ્તક વાંચવાની આદત આળસ ન કરવો આ બધી આદતો વિદ્યાર્થી થી જીવનમાં ખૂબ જરૂરી છે પરીક્ષા નજીક આવે ત્યારે એકદમ અભ્યાસ કરવા કરતા અને રોજ થોડા થોડા અભ્યાસ વધારે સારો નિયમિતા સફળતાની રહેસે છે.
હા એજ એજ આડસ અત્યાર વિદ્યાર્થીઓજ હુ કરે છે કે પેલા એ વાંચવામાં એમાં બધે ધ્યાન નહી આપશે અને પછી જ્યારે એક્ઝામ આવશે ત્યારે શું કરશે કે એકદમ વાંચવાનું કરશે તો ત્યારે કઈ યાદ રેતું નથી એટલે આ પડે આડસ છોડીને રોજ નો અભ્યાસ રોજ જ કરવો જોઈએ. તો જ આપડે અ સફળ થઈ શકીએ અને એક્ઝામ આવે ત્યારે આપને ટેન્શન નથ ઈ રેતુ અને આપડે સારી રીતે એક્ઝામ આપી શકીએ અને એમાં સારા માર્ક્સથી પાસ થઈ શકીએ એટલે આજે આપડે